હા મિત્ર.
ફરવા ગઈ એટલી હા
હા તો સર ક્લિયર હો. હલો હા માર તો આવાજ આવતો છે તમારો. મજામાં તમે.
કેમ છો બસ એકદમ મજામાં મજામાં. કેમ છે શું ચાલે છે.
કઈ ની ઘર જ છે હવે.
જ જ બિલકુલ બિલકુલ હા આજનો આપડો ટોપિક શું છે.
કન્ટેન્ટ ક્રએશન વાત કરીએ કે
હા બિલકુલ બોલો બોલો
તો આપણે ખબર જ છે, કે ભ કઈ પણ ઓનલાઈન હોય કે કઈ સ્ટાર્ટઅપ હોય કે પછી.
હ
કોઈ પ્રોડક્ટ સેલ કરવો હોય, તો આપણે એનું જલ્દીથી. કરવા માટે ક ક્રએશન કરે. સેલ્સ એમ ક જલ્દી વધી શકે એમ પછી આપણેે એમાં કઈ સોશિયલ મીડિયા હોય, કે યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા એપથી આપણે કન્ટેન્ટ ક્રિએશન કરીએ તો આપપને ક હોય સ્ટાર્ટઅપ કે કઈક પ્રોડક્ટ હોય, એનું આપણે સેલ્સ વધારી શકીએ બછી યુટ્યુબ હોય કે હમ યુટ્યુબ હોય, કે પછી ટ આપણે અ એજ્યુકેશન ક્યા કઈ પણ ટાઈપ ના કન્ટેન્ટ બનાવીએ તો એમથી, આપણે અનિંગો થાયને પ આપણો પોતાનો બ્રાન્ડ પણ બની જાય પ એ થોડી આપને પોપ્યુલરિટી એ પણ વધે એટલે સેલ્ફ ને પણ ઘણ આ ગ્રોથ થાય આપણે તમારે શું કેવું છે, એના પર
બિલકુલ બિલકુલ ધમ કે તોમે જેમ વાત કરી કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએશન આખું છે. ડેવલોપ છે, આખું કઈ રીતે આપડે
હ
યુઝ કરું તો કો પણ એક પ્રકાર ન કહી શકાયમ કે કોન્ટે ક્રિએશન કઈ રીતે થતું હોય છે તો ઘણી બધી એવી ઓનલાઈન ના માધ્યમથી અને ઇન્ટરનેટ ના માધ્યમથી ઘણી બધી એવી એપ્લિકેશ દ્વારા ક્રએન છે, તે થતું હોય છે અને દરેક વસ્તુમાં એ કરવું પડતું હોય છે એટલે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે, કે વસ્તુ થાય તો વધારે સારું છે, તો એક વિષય ખુબ જ સરસ કહેવાય કેમ કે પણ કઈક એવો કોન્ટેન્ટ અલગ બનાવી કોઈ વ્યક્તિથી કોઈ કોઈ ઘણા બધા વ્યક્તિઓ પોતાનો કોન્ટેન્ટ બોલાવતા જેમકે યુટ્યુબમાં કોઈ વ્યક્તિ બ્લોક બનાવતું હોય તો ઘણા બધા એવા વ્યક્તિ હોય છે, કે જે પોતાની રીતે કઈક ને કઈક એવા બ્લોગ બનાવતા હોય છે, તો એ પણ એક કોન્ટેન્ટ ક્રિએશન કહી શકાય છે તો શું કહેશો એના ઉપર તમે?
હા મિત્રો તમે કેમ એમ જ કે હવે જો દરેક વ્યક્તિ અલગ અલગ ટાઈપના કન્ટેન્ટ બનાવે કોઈ એજ્યુકેશન બનાવે કોઈ તીસરી કોઈ ડોક્યુમન્ટ ડોક્યુમન્ટ્રી બનાવે કોઈ પછી એજ્યુકેશનલ બના કે આપ પેલા ઓકે આ કેવી રીતે અર્નિંગ કરવાની એ બધા પર યુટ્યુબ બનાવતા હોય કોઈ પછી સાયન્ટિફિક બનાવે કોઈ ટેકનોલોજી પર બનાવે એમ એ વ્યક્તિને હ એટલું જ ઇમ્પ્રુવ થાય ને પછી જે જોય એને ઇમ્પ્રુવ થાય એમ બો સાઈડ જે બનાવે એને ફાયદો થાય ને જે જોય એને ફાયદો થાય, કેમ કે જે બનાવે એને તો નોલેજમાં એક્સ્ટ્રા વધારો થાય કેમ કે એને રિસર્ચ કરેલો હોય એ રીતે કન્ટે બનતા હોય એટલે ને જે જો જોતા હોય એ લોકોને પણ ફાયદો થાય કેમ કે એનથી કઈક નવું નવું શીખવા મળે કઈક અપડેટ મળે એમ બને રીતે દેવલોનાવા ફાયદો થાય એ કન્ટેન્ટ
જી જી બિલકુલ બિલકુલ કેમકે ઘણા બધા એવા કન્ટેન્ટ ક્રિએશન છે કે ઘણા લોકડાન માધ્યમથી પણ સારું એવું અ અર્નિંગ કરી શકતા હોય છે અને બીજી ઘણી બધી એવી એપ્લિકેશનો હોય છે કે જેના માધ્યમથી પણ અ અર્નિંગ સારી રીતે કરી શકતા હોય છે. જેમ કે વાત કરીએ તો આપડે તમને ખ્યાલ હશે કે ગ્રાફિક ડિઝઇન છે પછી કેવા એપ્લિકેશન છે હીંચકાર્ટ છે. ઘણી બધી એવી એપ્લિકેશનો હોય કે જેના માધ્યમથી અ પ્રીમિયમ લઈ અને ઘણી બધી એવી વસ્તુઓ છે, કે હન, બનાવતા હોય છે. એટલે એ પણ એક વસ્તુ કઈ શકાય કે દરેક વસ્તીએ કરવું જોઈએ. તો બીજી તો ઘણી એવી વસ્તુ છે કે જે ઘણી ક્રિએ પોતાની રીતે જ કોઈક વસ્તુ ક્રિએટ કરીને બનાવી હોય, જેમ કે રોબોટની વાત કરે તો રોબોટ અત્યારે ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. તો તે પણ પોતે જાત તે જ કઈક એવા સાધન, સામગ્રી અને પોતાના મગજ દ્વારા કઈક એવી નવો રોબોટ બનાયો કે જે પછી વસ્તુ કામ લાગે અને પછી વાત કરીએ તો કેમ કે આપડે મોટર સાયકલ આવે છે, પછી કાર હોય છે, તો એ પણ કઈક એવા અ લોકો હોય છે કે જે પોતાની જાત તે કઈક યુનિક કાર બનાવે કે જે અ આખા વિશ્વમાં કોઈના પાસે ના હોય. તો એ પણ એક બની શકે કે કઈક એવું કોન્ટેક ક્રિએશન કરે. એના માધ્યમથી એ પણ થઈ શકે છે શકય. તો શું કેશો એના વિશે તમે?
હા, મેરો તેમ જ છે. એ કન્ટન્ટ બનાવીએ તો આપણને તો ફાયદો જ હોય પણ તે કઈ નવુ એક તો શીખવા મળે છે આપણને. પછી આપણનેથી શીખવા-શીખવા મળશે ને આપણે હુ કે સેલ્ફ કોમ્યુનિકેશન સ્કીલને એ પણ ડેવલોપ થાય છે, કે આપણને એટલું કઈક કેમ બોલતા પણ ની હોય સર કાઈ એટલે એમ કે પ્રેક્ટિસો હો થઈ જાય. પસી કો-કોઈના સામે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવુ, કઈ એવુ વસ્તુ નઈ કે તે તે બધાની વચ્ચે આપણને પ્રેઝન્ટ કરવાનું અને એનથી આપણને ઈમ્પ્રુવ થઈ જાય, આપને સેલ્ફ પણ ઇમપ્રુવ થય જાવ એમ કે.
બિલકુલ બિલકુલ, કેમ કે ઘણી બધી વસ્તુઓ જાતે જ પ્રુવ કરવી પડતી હોય છે, એટલે એ પણ એક વસ્તુ છે, અને કઈક નવું કરવું પડતું હોય છે કે, જેના માધ્યમથી પછી આગળ વધી શકાય છે, એટલે તમે જેમ વાત કરી કે કોમી નિકેશન સ્કિલ પણ સારી હોય છે. તો તો એક વિભાગ એ પણ કઈ શકાય કે, કોમ્યુનિકેશન સ્કીલ પણ ખુબ જ એવી સારી હોય, તો એનો પણ માધ્યમથી પણ આપડે કોન્ટેન્ટ ક્રિએટર છે, એ બની શકતા હોયએ છીએ. હોય છે. એટલે કઈક ને કઈક એવી દરેક વ્યક્તિની અંદર કઈક એવી સ્કીલ હોય. એટલે જેના માધ્યમથી દરેક વ્યક્તિ છે, તે પોતાની અ પ્રતિકારક શક્તિથી અ દરેક વસ્તુ છે, તે એ સંભવ કરી શકતો હોય છે, એટલે દરેક વ્યક્તિ એ કઈક એવુ કોન્ટેન્ટ ક્રિયેશન દ્વારા ના માધ્યમથી આ વસ્તુ શક્ય બને છે. તો શું કેશો તમે
હા, મિત્ર એમા છે અવે પોતાની જે એબિલિટી હોય, એ પ્રમાણે પોતાનું કન્ટેન્ટ બનાવી એ તો એનથી પોતાનું પણ ઇમ્પ્રુવ થશે અને બીજાને પણ વેલ્યુએડ કરશે એ વસ્તુ, ને આપણને સેફથી ઇમપ્રુવ તો થશે જ એનથી પસી બીજે કે આપડને પોતાને સેલ્ફ બ્રાન્ડિંગમાં થઈ હશે, કેમ કે આપણો ફેસ વેલ્યુ હોય એને એ રીતે એમ યુટ્યુબ પર યુટ્યુબ કે એ જગ્યાએ આપણે કન્ટેન્ટ બનાવતા હોય તો પી એ આપણને ત્યાથી પોતાની બ્રાન્ડિંગો થઈ જાય ને પસ બીજા લોકો પણ આપને જો વ્યુઝ સારા હોય, તો એના પર આપણને બ્રાન્ડિંગ એવા આપતા હોય, એટલે એથી નકમ આવે ને તોમ બેવ રીતે આપને ઈન્કમમાં વધારે થાય જાય એમ
જી બિલકુલ બિલકુલ જે કેમ કે ઘણી બધી ફેસબુક છે પછી ઇન્સ્ટાગ્રામ છે. ઘણા બધા માધ્યમ થી આપડે કઈક ને કઈક એવું અલગ અ બનાવે તો આપડું ચાલુ જતું હોય છે, એટલે દરેક વસ્તુમાં એ વસ્તુ કરવી શકીએ છે, કેમકે ઘણી બધી એ વસ્તુ હોય છે કે જે આપણે ના બનાવી શકતા હોય છે. તો એ વસ્તુને આપણેે પેલા એનો અભ્યાસ કરવો પડે છે અને ત્યારબાદ એ વસ્તુ શક્ય બનતી હોય છે, એટલે એ વસ્તુ તો અત્યારે ખુબ જ સારી વસ્તુ છે, તો એ વસ્તુ અત્યારે ચોક્કસ અને કરવી જોઈએ અને દરેક વ્યક્તિને એના માટે કઈક ને કઈક એ પરરમેના માધ્યમથી વસ્તુ શક્ય બનતું હોય, શું કેશો તમે
હા મ્ર તમે કેમ એમ છે, એમ આપણે દરેક ફિલ્ડમાં પોતાની સ્કીિલ પણ ડેવલોપ થઈ જાય પછી આપણે એમ કન્ટેસ માટે ઘણી બધી વસ્તુ શીખવા પડે કેમ કે ગ્રાફિક ડિઝાઇન હોય, પછી એનું રિસર્ચ કરરા પડતો હોય એના છે. ને ઘણા બધા ટૂલ્સ પણ શીખવાનું હોય, એટલે આપને સ્કૂલમાં તો વધાર થાય જ એક એક્સ્ટ્રા સ્લ જે સ્કલ એડ થાય છેાય આપ લાઈફમાં ને આપણને બીજી ઈન્ફોર્મેશન વર્લ્ડળ મા મળી મળી જાય કે જેના પર આપ ટોપિક બનાવતા હોય રિસર્ચ કરતા હોય આપું નોલેજ ના વધારે થઈ જાયમ
હ બિલકુલ -બિલકુલ કેમકે નોલેજ પણ વધારવું જોઈએ અને આ સાથે કો ક્રએનમાં ભાગ લેવો જોઈએ આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે, તો ફરી મળીશું એક આપણે નવી, શરૂઆત સાથે નવા ટોપિક સાથે ચાલો મળીએ
હા મિત્ર, હા મિત્ર